હલો
હેલો કેમ છો.
સારું છે તમે કેમ છે.
હું પણ બજામાં છુ. શું કરતા તા?
સર આ રોટલું બનાવું છે.
સારી-સારી. હું પણ જમવાનું બનાવવાની તૈયારી કરું છું.
હા મ બી શાક બનાયું હે છૈએ.
સારી વાત સે. હેલો, અવાજ આવે છે? હેલો? અવાજ આવે છ, અવાજ આ હા, આવે છે બેન. તમને આવે છે?
હા, મને આવે છે.
હા, સાચી વાત. આજ આપણે કારોબાર અને વ્યવસાય વિશે પર બાત કરીએ?
હા, ખૂબ સરસ વિષય છે બેન.
હા, અને કારોબાર હા, કારોબાર અને અહ વ્યવસાય તો ખૂબ
દેશની અર્થવ્યવસ્થા માટે ઘણો મહત્વનો છે ને, કારોબાર વિશે છે તો.
સારું, અને વ્યવસાય આપણો જીવન અને દેશની અર્થવ્યવસ્થા માટે તો ઘણો મહત્વપૂર્ણ છે. કેમ કે દેશની અર્થવ્યવસ્થા પણ કારોબાર માટે ઈટે પૂરી નિર્ભર છે ને.
હા.
તો બહુ મહત્ત્વ છે. અને અહ વ્યવસાયથી લોકોને રોજગાર મલે છે, અને પરિવાર નું જીવન ઈસ્તર ઊંચ ચું આવે છે, કેમ કે રોજગાર ના હોય હેલો.
હા, હા, હા, આવ
આવે હા. કેમકે હું તો હોયસ કહેવા માંગુ કે વ્યવસાય ના હોય તો લોક કો નો પરિવાર નો ભરણ પોષણ કેવી રીતે થાય? તો વ્યવસાય તો આપણા જીવન મે બહુ જરૂરી હો બહુ-બહુ જરૂરી છે.
હા, વ્યવસાય થી જ લોકોને રોજગાર મલે છે, અને પરિવાર નું જીવન ઈસ્તર ઊંચું આવે છે ને.
સાચું, અને એકદમ સાચ ચો, નાનો વ્યવસાય હોય કે મોટો બધા સમાજને કે-કે કેક ને કેક યોગદાન આપે છે, નાનો હો કે મોટો. વ્યવસાય તો બહું, હા નાનો મોટો એવું કોઈ રીતે એવું કેવું ફરક ના કરાય કે એવો નાનો વ્યવસાય, એવો મોટો વ્યવસાય હે. વ્યવસાય બંને નાનો હોય કે મોટો હોય, બંને બહુ મહત્વપૂર્ણ હોય છે.
સાચી વાત હે બેન. અગર વ્યવસાય છો નાનું મોટું કેરું હોવે છે ને, પણ વ્યવસાય તો
હેલો. હેલો. હેલો. હેલો. હલો, અવાજ આવે છે?